હાલો
જય શ્રી વિષ્ણુ
જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજા મા છું તમે કેમ છો
હું પણ મજામાં છું
શું ચાલે છે
બસ કઈ ની હવે બસ હવે ચા પીધી હવે હવે થોડી વખત મેં કીધું તમારાથી વાત કરી લઉ જો આજે હું પ્રેમ વિવાહ વિષ પર થોડા વિચાર રજૂ કરવા માંગુ છું અ પ્રેમ વિવાહ હોય છે ને એમાં લગ્ન છે જ્યાં યુવક અને યુવતી એકબીજાને સારી રીતે ઓળખીને અને સમજીને અને પસંદ કરીને લગ્ન કરવાનો નિર્ણય કરે છે અને જ્યારે આજના આધુનિક યુગમાં અ સમયમાં જોઈએ તો પ્રેમ વિવાહનું પ્રમાણ વધી રહ્યું છે શિક્ષણ ટેક્નોલોજી અને સંવાદ ના સાધના સાધનો સાથે સાથે એનું મહત્વ પણ વધી ગયો છે કે એના લીધે વધારેને વધારે પ્રેમ વિવાહ થતા હમ થઈ રહ્યા છે કારણ કે પહેલા જો આટલું ટેકનોલોજી આટલી ડેવલપ નતી એકબીજાથી સંપર્ક કરવો એટલું સાધારણ નતું તો હવે શું છે કે સંપર્ક બહ સાધારણ થઈ ગયું છે તો પ્રેમ વિ વાહ એના લીધે વધારે થઈ રહ્યા છે પણ એનાથી આપણને જો એક મોટી બાબત જોઈએ તો આપણે જો વાસ્તવિકતામાં એકબીજાને ઓળખતા હોઈએ અને પછી લગ્ન કરતા હોઈએ તો તો આપણને એવું છે કે હા આપણે એકબીજાને ઓળખીએ છીએ પણ જો આ ટેકનોલોજી ના કારણે એકબીજાના સંપર્કમાં આવીએ અને પછી એકબીજા સાથે અમ આપણે સમય કાઢીને અને પછી આપણને કોઈ જાતની આપણને એવું હોય કે ના હવે અમને નથી ગમતું તો આ ટેકનોલોજી આમ છે કે સારો સાધન છે પણ એનો ઇસ્તેમાલ આપણે કઈ જગ્યાએ કરી રહ્યા છે એનો પણ આપણને ખાસ નોંધ લેવી જોઈએ
આ તો તમે સાચું કહો છો ક આ કેસ તો હું ભી જોઈ છું કે લોકો પ્રેમ વિવાહ હું તો એવું કું છું કે જે લોકો પ્રેમ વિવાહ કરવા માંગે છે એમની ચોઈસ છે ઠીક છે આ લડકી હોય છે આ લડકો હોય એને આપ આખી જિંદગી બતાવવાની છે એમને સા તેમને કામ કરવું છે લડકા જો કામ કરે છે એમની લાઈન કોઈ લડકી એમને મેળવી ગઈ પછી આ સાથે મળીને કોઈ જોબ કરવાના છે આપણા પરિવાર ચલાવવાના છે પણ એમની અન્ડરસ્ટેન્ડિંગ બો જરૂરી છે ત્યાં સુધી તમે જો કે ઘરવાળા કે તમે પ્રેમ વિવાહ નથી કરવો અમે જે કહીએ તમે આ કરવું છે પણ હું બોલું છું કેમેમે મા બાપ જે કે આ સારું એવું નથી કે સારું નથી થતું પણ એની લડકા જે રેય તમે બીજી લડકી તમે વિવાહ કરી દો પછી એમના સાથે ખુશ ન ફીલ કરે તો એમને કોઈ મતલાબસ નથી શાદી નો કોઈ માતલાબસ નથી પછી જે છોકરા તમારા છોકરી સારી રીતે તમે રહી શકે છે એમને સમજવા માટે ટાઈમ આપવો જોઈએ તમે એક બીજાને સમજો તમે જેને પસંદ કરો છો આનું ફેમિલી કેવી છે આ બધાને બાત કરશે થાય પછી તમાર આખું જીવન સુખીકે મારે પોતે સાથે એમ કે હું પોતે પ્રેમ વિવાહ કરી છું તો મને ખબર છે કે બધા રીતે બધા ર તે જ છે કે મારે છે છે મારા હસબેન્ડ ની ફેમિલી છે અંડસ્ટુડ છે પણ તને સા ને બાત કરી લીધી પછી બધાને બધું ગમી ગયું પછી અમે આગે વિચાર કર્યું કે અમે પ્રેમ વિવાહ કરવાના છે પછી આખી જિંદગી અમારી અંડરસ્ટેન્ડિંગ એવી છે અમે જે કહું છું મારા હબન્ડ છે કે આખે છે જ્યારે એ કે છે હું ભી સમજું તે બંને થાય છે તમે જે કહો તમે સમજવાનું છે પછી તમે કહો તમે કઈ ભી ચા પ્રેમ વિવાહ હોય જ્યાં અરે પેલા અરેન્જ મેરેજ હોય આમાં તમેગર તમે કોઈને નથી સાંભળતા તમે કોઈ કોઈને સાંભળની કોશિશ નથી કે તમે તો બેકાર જ છે તમે બધા માટે તમે સારી રીતે તમે બધાને સમજવું જોઈએ કે સામને વાળો શું કેય છે ત્યારે તમારી આખી જિંદગી સરળ રીતે થઈ શકે છે
બિલકુલ તમે આ બો ચોક્કસ વાત કરી છે કે જો અન્ડરસ્ટેન્ડિંગ બોઉુ જ જ છે ભલે પ્રેમ વિવાહ હોય કે ભલે આપણા લગ્ન થયેલા હોય કે આમ સાધારણ રીતે પારિવારિક સંજોગોથી હોય આપણે બંનેની અંડરસ્ટેન્ડિંગ સારી ના હોય તો આપણે એમાં સારી રીતે સારો વૈવાહિક ગાળો નથી ગુજારી શકતા એના માટે આપણને અંડરસ્ટેન્ડિંગ તો બંનેને હોવી જ જોઈએ પણ મારો વિચાર એ છે કે જો અડ નિ હોવા છતાં પણ અ પરિવારમાં એટલી બધી સ્થિતિઓ આવે છે આમ જેમ જેમ આપણે સમય પસાર કરીએ છ છેએ તેમ તેમ આપણને ભાન થાય છે કે આપણી જે સંઘર્ષ હોય છે એ અ એ તો પછી જયારે આપણે લગ્નનોો સમય સ્ટાર્ટ થાય છે લગ્ન ન જીવન પછી આપણે જયારે અ આપણા વૈવાહિક જીવનમાં જીવવાનું સ્ટાર્ટ કરીએ છ છેીએ ત્યારે આપણો એ આપણા જીવનમાં કેટલા બધા સંઘર્ષ ઉતાર ચઢાવ આવે છે ત્યારે કેવી જવાબદારી કેવી રીતે આપણે નિભાવીએ છી એના ઉપર આપણો આધારિત હોય છે કે આપણને કેવી રીતે મતલબ આપણે લગ્ન જે કર્યા છે એ ક્યાં સ્ટેન્ડ કરે છે અને પ્રેમ વિવાહ કરવાના પહેલા પણ આપણને બહુ બધી ખાતરી કરી લેવી જોઈએ કે સામે વાળું ઇન્સાન છે એનો સ્વભાવ કેવો છે એના પરિવાર વાળા કેવા છે એનો કેવો બેકગ્રાઉન્ડ છે કેટલી બધી નોંધણી જેવી રીતે આપણે અમ આપડા મા બાપ કરતા હોઈએ છીએ આ બધી આ એકબીજાના માટે જ આપણે ચોક્કસ થઈ જવું કે હા એ સારો પર્સન છે એના પછી જ આપણને વિશ્વાસ કરીને અને પછી લગ્ન કરવાનો નિર્ણય લેવો જોઈએ કારણ કે આ બહુ અહેમ ફેસલો છે અને પ્રેમ વિવાહમાં પણ આપણને કેટલી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે અને જો આપણે એકબીજાને ઓળખતા હોઈએ એકબીજાને સારી રીતે જાણતા હોઈએ એકબીજાના અનુભવ જાણતા હોઈએ તો આપણે બહુ સારી રીતે એ વિવાહ પૂરું કરી શકે
હા તો તમે સાચું કઉ તો હવે તો થાય જ છે બધી જગ્યા પણ શું છે હું એક બે જોયું છે કે બે બે લડકા લડકી એક દસે પ્રેમ કરે છે અને બીજું શું થાય છે કે લડકી વધારે પ્રેમ લડકાને શું કહી દે તો હું તારે લગન નથી કરી શકતા અમારી ફેમલી અ થાય છે હું જોઉં છું કેધ થાય પણ આમાં શું થાય છે આમાં લડકી લડકાની કોઈ ગલતી એમાં શું છે એમને જે કદમ ઉઠાવવાનું હોય એ સોચી વિચાર હોવું જોઈએ પેલે એમને શું પે આપણે આપ ફેમિલી પૂછી લેવાનું છે આ એગ્રી છે ત્યારે આપણે રિશ્તાને આગળ બાવવું જોઈએ એમને કાર કે તમારી ફેમિલી નથી આરી તો પછી એમને કોઈ કદમ આગળ નથી ભઢાવવાની જરૂર નથી હોવી જોઈએ કેમ કે તમે કહી લો પછી તમને એલું દુઃખ થાય છે એના કે તને ખબર નથી કે તમે જયારે તમે એવ મોડ ઉપર મૂકી દઈ કે ભ ત્યારે હું ત લગ્ન નથી ત્યારે તમે એક વન ઈયર થઈ જાય હ ત લગ્ન નથી આ લડકી ના ઈધર ની રતી ને ધર ની એના ફેમિલી વાળા બી એમને નથી છોડવાના કે તુંને એવું કામ કર્યું છે પ્રેમ વિવાહ કરવાની છે પછી છોકરી ગહું ત લગ પછ છો પ્રીતની ડિપ્રેશનમાં આવી જાય છે કે ભાઈ તમે સોચી વિછાઈ નથી તો આ વસ્તુ મેં એમ જ હોવું જોઈએ કે લડકા હો ચા લડકી આ પેલા આ ચીજને ડિસ્કસ કર ફાઈનલ કરી લેવાનું છ કે અમારી ફેમિલી અમને એગ્રી થશે નહી થશે નહી થાય તો તમારે કોઈ જરૂર નથી તમે પ્રેમ તમે નોર્મલ શાદી કરી શકો છો ફેમિલી માટે ને તો આ વસ્તુ છે તમે જો કે પ્રેમ એ તમે શું થાય છે કે તમે હરેક વસ્તુમાં તમે તમારે હસબેન્ડ સાથે હોય ફેમિલી તમે પ્રેમમાં ત કોમ્પ્રોમાઈઝ તો કરવો જ પડે છે કે તમારી લગન તમને લગન પોતે લગન કર્યું છે તમને ખબર છે કે તમારું તમારું જો હસબન્ડ છે કેવું છે તમને ખબર છે બધી તમે પડકીને તમને એમનાથી લગ્ન કર્યું છે ત્યાં અરેન્જ મેરેજ હોય આમાં શું છે કે તમે અમને ઓળખતા નથી તમે જાણતા નથી કઈ બી દિકકત પરેશાની આવશે ત્યા્યારે તમે ફેમિલી વાળાને કેશો તમે કેવું મારું લગ્ન કર્યું છે હું કેવું છે મને આ સમજતું નથી આ બધી તમે કહેવાના છે પ્રેમ જીમાં તમે આ બધી વસ્તુ નથી કહી શ કે આ તમને પોતે ડિસિઝન લીધું છે આ વસ્તુ છે
બિલકુલ તમે એકદમ સરખરી વાત કરી છે અને જો આપડી ચર્ચા તો આના વિશે ચાલતી ડ્રે અને હું તમારાથી ફરી સંપર્ક કરીશ ચાલો ફરી મળીએ જય શ્રી કૃષ્ણ
હ અ તમે કહો છો આ તો બાર સારી તમારી અને બીજું તમે શું કહો છો કે તમે જો તમે આજના જમાનામાં છોકરાઓ છે હવે જો કાફી રીતે એજ્યુકેશન કરે છે કરે છે અને બધી રીતે તમે હોસ્ટેલ જાય છે બધા ભણે છે બધુ રીતે કરે છે એટલે કયા લીધેમે નાની નાની ઉંમરનો છોકરો કહે છે હું મારું પ્રેમ કરું છું હું આમ કર પછી આ વસ્તુ જેટને સારી છે એ એમને એમને એક બેડ ઇફેક્ટી આપે છે કે આમ એમની કોઈ ઉંમર નથી કે આ બધી વસ્તુઓ કરે આ શું છે ચલે રાતભર ગાયબ રહે છે બાર ફરવા જઈએ છે પછી એમને એજ્યુકેશન ન કોઈ ફરક નથી પડવાનું મારે એજ્યુકેશન બગડી રહી છે શું છે એમને ખાલી પ્રેમ માટે એમને બહાર જવું છે ટાઈમ આપવું છે બધા રીતે બધા છોકરા છોકરી કરે જ છે એમના સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે એના લીધે એમની એજ્યુકેશન લોસ થાય છે આપને ઘર ફેમિલી મેમ્બરને જૂઠ બોલે છે હું ક્યાં જાઉં છું હું ત્યાં જાઉં છું બધી રીતે કરવું પડે છે પણ એમનું પ્રેમ કરવું છે તો કરે છે આના પછી પછી એને લગ્ન નથી કરતા કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે નથી કરવાનો પછી આ વસ્તુ બીપ સોચી જઈને જો તને કેટલી ખરાબ લાગશે એમને આપણી એજ્યુકેશન ખરાબ કરી એણ ટાઈમ ખરાબ કર્યો એ આખી લાઈફ સ્પેન્ડ કરી નાખી પછી બી એમને કઈ્યું મળ્યું નથી આવી રીતે ફેમિલીમને કીધું તું કે ત આમને અરેન્જ મેરેજ કરવાની હતી પછી બી એ છોકરી પાછ શું હતું એને પાછું બી અરેન્જ મેરેજ કરવું પડ્યું કેમ કે એમને જેને ઉપર ટ્રસ્ટ કરતા હતા આ એમનો સાથ નથી આપ્યો એમને ધોકા દઈને ભગી ભાગી ગયું કે હું નથી કરવાનામ તો મે તો એનો ટાઈમ નહી આખી લાઈફ બગડી ગઈ છે, પછી આ બધી રીતે એને બહાર નીકળવાનુંને રીતના કઠિન થઈ ગયું છે અને નીકળી નથી શકતા અમને સોચી વિચારીને પછી, એને એડજસ્ટ થવામાં બહ વધારે ટાઈમ લાગે છે. અને બીજું છે કે તમે શાદીા અરેન્જ મેરેજ હો ત્યા લવ મેરેજ હો અન્ડરસ્ટેન્ડિંગ થવા જઓ. બો જરૂરી છે. બંનેની અંડરસ્ટેન્ડિંગ સારી છે, તો બંનેનો રિશ્તો એકદમ સારો છે, અંડરસ્ટેન્ડિંગ સારી નથી પછી આ કોઈ બી સાથે નથી રહી. શાંતિ તો રહેવાનું ચેલેન્જ બેલેન્જમાં બી રહી શકે છે. લંબાઈઇજમાં ભી રહી શકે છે બંને સારી વસ્તુ છે ઠીક છે ચલો મળીએ છે પાંચ
સારું જય શ્રી કૃષ્ણ.